હલો.
આવે છે, અવાજ?
હા આવે છે. એ આમાં એવું છે કે મારા ટાસ્ક પાંચ હોય છે અત્યારે એક ની વાત કરીએ તમે વાત તો માર એક જ ગણાય કે બે ગણાય.
ના તમારે એક જ ગણાયં.
એવું છે પરમિનિટ તો એક સો એહસી હોય છે.
હા, તમારી મિનિટ ગણાય પણને ટાસ્કના ગણાય.
અચ્છા એવો છે.
હમ્મ, એમાં મેં તમને કરું તો મિનિટ ગણાશે તમારી ઈ.
અચ્છા, એટલે અમુક વગર ઓછી મિનિટ તો જે ગણાય એકસો એસી ના થઈ રતા હોય તો હમે કોલ કરાવ તો એક મિનિટ તો પૂર થઈ જાય.
મતલબ કે એમાં એવું છે કે આપડે મતલબ કે એ ત્રીસ કોલ કરવાના છે મે મેક્સિમમ, બરાબર. હવે ત્રીસ કોલની અંદર એકસો એસી મિનિટ થવી જોઈએ. હવે એકસો એસી મિનિટ ના થઈ હોય તો એ લોકો આપણને ઉપલા ટા કાપે બીજા પાંત્રીસ તો એ પાંત્રીસમાં એટલે આપડો ટાર્ગેટ ટાસ્ક પૂરા કરવામાં નથી આપણો ટાસ્ક છે, એકસો એશી મિનિટ પૂરી કરવામાં.
એવું છે.
હમ્મ.
બસ બરાબર ચાલો હવે તમે કરો, બાકી બીજી ખોટી વધારે પતી વાત ના કરો. બોલો ચાલો, તમારો કોઈ બેસ્ટ ફ્રેન્ડ છે.
મારો બેસ્ટ ફ્રેન્ડ છે ને.
હા, હું નામ છે એનું કઈ આપી શકો.
ના એ મારે પર્સનલ છે, એટલે ના અપાય પણ માર બેસ્ટ ફ્રેન્ડ મારા માટે બધું જ છે. ગર્લ્સ પણ છે અને બોઇઝ પણ છે, મારા માટે બે બેસ્ટ ફ્રેન્ડ છે.
તમારા મિત્ર માટે સૌથી
શું.
તમારા મિત્ર માટે સૌથી મોટી કોઈ. તું તમે કર્યું હોયું હું એમત
હમ, એવું તો કઈ છે નહી. અ મોટું કરીને.
કઈ વિશેષ કર્યું હોય ને એવું એમ મોટું એટલે વિશેષ. કઈ કર્યું હોય, જેને તમને યાદ હો કે મે . કર્યું તું આવું ક એ ક ક્યું ને.
એવું જ હા.
અચ્છા, એટલે તમને. કર્યું જ નહી મિત્ર માટે બરોબર છે. છોકરો અને છોકરી સારા મિત્રો બની શકે.
હા બની શકે. એ આપણા પર છે કે, આપડણે મિત્ર બનાવવા કે શું બનાવવા પણ સારા મિત્ર બની શકે. કારણ કે હાલ મારું જોવા જઈએ તો મારા ફ્રેન્ડ છોકરો પણ છે ને છોકરી પણ છે. તો બંને બેસ્ટ ફન થઈ રહી શકે છે, ભલે. પાંચ છ વર્ષ થઈ જાય તો પણ એ લોકો. બીજા કોઈ રિલેશનશીપમાં નહીં આવે, એવા રલેશનશીપમાં રહેશે ફ્રેન્ડના જ. તમારા મતે હું કેવું.
તમને કોઈ પણ એવું નહી થયું મિત્રો મિત્રને. ચાર પાંચ વર્ષ થઇ ગયા પણ મિત્ર સાથે પછી કોઈ પણ વિચાર આયવો તમને.
ના એવું તો ક્યારેય નહી થયું મને, કારણ કે. સાથે મિત્રોની સાથે સાથે મારા પાર્ટનર પણ હોય જ છે, તો પછી પાર્ટનર હોવા છતાં પછી બીજા સાથે બીજા.
હા, એટલે સારા મિત્રો પણ હોય શકે એમ.
હમમ હોય શકે, અ તમારા માટે. પ્રેમ લગ્ન જરૂરી છે. કે ઘરના કરાવે એ, તમે મતલબ કે શું માનશો. કે પ્રેમ લગ્ન હોવો જોઈએ કે ઘરના.
મારા માટે બંને જરૂરી છે, પણ હોઈ શકે પણ હોઈ શકે. પરંતુ, મારું એવું માનવું છે કે શ્રેષ્ઠ છોકરી હોવી જોઈએ વ્યવસ્થિત સંસ્કારી ઘર. ચલાવી શકે.
ખાલી ઘર જ ચલાવી શકે.
એટલે આપણને સમજી શકીએ ઘર ચલાવી શકી ને આપડા બધાને હાભાળી શકીએ.
કતો અમુક ના વિચાર મતલબ કે અમુક ના હોય છે સમાજમાં અમુક કેટલાક લોકોના કે બીજાના ત્યાંની છોકરીને લાવીને જસ્ટ એની પાસે કામ કરાવું બીજું કઈક નઈ તો એ કેવું હોય કઈ નહી બોલો. તમે પૈસાને મહત્વ આપો નહીં પૈસાથી સુખ ખરીદી શકો છો તમે?
પૈસા થી સુખ હું ખરીદી શકું છું હા.
ખરીડી શક
હા પૈસા જો ના હોય ને એટલે એના માટે અલગ અલગ દાખલા છે અમુક દાખલા એવા છે કે તમે પૈસા જે સુખ ના સમજ અમુ તો અમુક એવા વિષય છે કે પૈસાથી પણ તમે શું ખરીદી જ શકો છો. દાખલા તરીકે તમે કોઈ ભી કર છો પણ એકદમ તમારી પાસે ખાવાના પૈસા નથી કશું છે નથી કઈ જવા માટે દવા માટે કઈ અને તમે રોડ પર બેઠેલા છો હવે વરસાદ આવે છે તો તમારી પાસે નઈ છાત્રી નહીં ઘર કશું તમે તે સમયે તમે હું કરે એક દિવસ પ્રમથી જીવી શકે બીજા દિવસ પ્રમ પણ પછી પ્રેમમાં ખાવા કોઈ જોઈએ ને એ વા જોઈએ ને બધું હોય જ તો હું કરું?
હમ્મ હમ્મ.
હા એટલે એલું પ્રેમથી ના જલે આવું ઘર ચલાવવા માટે પૈસા પણ જોઈએ છે. અને બીજું કે મુદ્દાખલા પૈસા ધારો કે આપડે કઈ ખરીદી જે અને એમાં પૈસા આવી જાય તો પૈસાથી બધું ઘર થોડું વ્યવસ્થિત બનાવી શકાય ફેમિલીને સારી રીતે સુરક્ષિત રાખી શકાય. ઘરમાં બધા કોઈ ધો ધારો મેડિકલ થી કોઈ વચિત હોય અથવા બીમારી પડે તો પૈસા જે તને સારા
સારા ક શકાય
એટલે અમુક સુખ ફોડી શકાય ધારો કે અહ કોઈ આપડા રિલેટિવ માં એમ કરેલા છે બરાબર? તો રુજરાતીને એડમિટ કર્યા અને એ એડમિટ કરો મારે ઓપરેશન કરવાની જરૂર પડ ડોક્ટરે એમ કહી દીધું કે જો ઓપરેશન કરશો તો જ આબત છે. તો જો આપડે પૈસા ના હોય, તો એ દુઃખી થઈ ગયા કે. અને આપડી પાસે પૈસા હોય અને એનું ઓપરેશન કરાવી દઈએ અને એ માનસ બચી જાય તો આપડે સુખ ખરીદી લીધું એવું કેહેવાય ને?
હા હા બરા
હા. એટલે એમાં તાત્પર્ય મુખ્ય એ છે કે કઈ વાત અથવા કઈ વસ્તુ પર તમે આ ટોપિક વાત કરો છો. એના પર છે કે પૈસા થી કઈ સૂટ ના ખરીદી શકાય અથવા ખરીદી શકાય? એકદમ આ ટોપિકમાં એવું હોય કે એક વાર તમે હારી ના પાડી શક પણ ના એ ના શકો. હા ખરીદી પણ શક કઈને ના પણ ખરીદી શકાય ધારો કે કોઈ વ્યક્તિ મળી ગયો છે આપ બાહ્ણિક જે મતલબ મૃત્યુ પામ્યો છે અને તમને એને પૈસા સો કરોડ આપી દીધા પણ જે મૂર્તિ તમે પાછું ના લાવી શકો એટલે તમે ખુશ સુખી ના થઈ શકો પરંતુ એજ વસ તો દવાખાનામાં એડમિટ છે, તમે ઓપરેશન કરવા માટે પૈસા જોવા, પૈસા આવી ગયા અને એનાથી ત ઓપરેશન કરાવીને, માણસને પાછા લાવી શકો. ભૂખ ફળવી શકો, એવ કેહેવાય.
બરાબર, સાચી વાત છે, હા હા.
શું પૈસા મિત્રતામાં અંતર લાવી શકે? મારો પ્રશ્ન? જો પૈસા મિત્રતામાં અંતર લાવી શકે, એટલે તમે ક પછો તો પૈસા મને તો એવું લાગે છે કે, લાવી શકે.
ના લાવે.
મને તો એવું લાગે છે કે, લાવી શકે.
કેમ એવું તમને થાય, તમે કહો પછી હું કહું?
એટ મને એવું લાગે છે કે કારક? એક વય છે, એ પૈસા વાળો છે. ગર્લ્સ પાસે પૈસા નથી, એટલે બોય પૈસા છોકરી પાસે પૈસા વાપરે છે. પરંતુ એ છોકરીને એવું લાગે છે કે, આ મારી પાસે પૈસા નથી. ખર્ચો વધારે કરે છે, અને પછી એ છોકરીને એવું લાગે છે. ત્યાં જો આવવું કડે તો લોકો ને ઉ લ છોકરી ખાલી પૈસા માટે જેની સાથે છે, અને છોકરી છી પૈસા પણ છોકરીને એવું લાગે છે કે, સમાજ હાલથી જ જાણશે. અઠ એ ફ બેસ્ટ ફ છે, એ લોકો એવ થશે. ત્યાં ખાલી પૈસા માટે શ છે. હા, વ્યક્તિને વ્યક્તિ છે, એને પણ એવું નથી. અને વર્ષ એને પણ નથી. પરંતુ બંનેના સિવાય એ વ્યક્તિ છોકરી એવું માને છે. તમારો ફ્રેન તો એવું જ માનતા છે ને, એમ. તો એ મિત્ર ત મંટળ આવું કેહેવાય ને પૈસા ન કારણ કે છોકરી કેટલી વાર છોકરાને પણ કહી દે છે. કે ભાઈ, મને આ પૈસા હશે. તો મને અગવાજ લાગે છે, લોકો મા વિશે હું વિચારતા હશે, તો એન્ટર આવું કેવાય ને. એના મનમાં એક વાર ખાલી વિચાર આવ્યો ને, એવો અંતર જવાય. તમારે શું માનવું છે?
એ. મારા મતે તો એમ મારા જેટલા ફ્રેન્ડ છે. એની સાથે ક્યારે અમને એ પૈસાને લઈને કઈ થયું જ નથી. કારણ જ્યાં પૈસાની આવતી હોય, ત્યાં આગળ અમે બધા મતલબ કે, હળ મળીને, મતલબ કે એનું સોલ્યુશન કરતા હોઈએ છે. કે ગમે તે ક્યારેક પૈસામાં તો લડ્યા નથી કે, ઝઘડ્યા નથી. અમા ફ્રેન્ડ સર્કલમાં જોવા જઈએ તો, ક્યારેક અમારી પાસે ન હોય તો. ફ્રેન્ડ આપીઈને ફ્રેન્ડ પાસેના હોય તો અમે તો એ મતલબ કે, અમે એકબીજાનું મતલબ કે, કામ ગમે તે રીતના સોલ્વ કરી શકીએ. કતો અમુક મિત્ર હોય છે કે, વાત આવે, ત્યાં પાછા એકદમ લઇ લે. પણ અમારે એવું નથી હોતું, જ્યાં પૈસાની વાઢોળ હોય. તો ત્યાં પણ અમે સાથે ને સાથે રહીએ છીએ. ભલે હોય ના હોય, એટલે મારા માટેથી તો ના લાવે.
તમા કાચ જાવું ને, જે તમને ક એવું કઈ રશ તમારે થાય જેવું.
હલો.
હા.
તમને ક્યારે થાય છે, એવું?
હમ્મ થાય, એમાં થાય, એવા જ ને કારણ કે બધાને જ એવું હોય કે, જે હમે વાળું વ્યક્તિ અમારા માટે જેટલું કરે, એટલું અમે. પણ એના માટે એટલા એફર્ટ કરી શકીએ. પણ જ્યાં આગળ એ એફર્ટ એ પૂરા ના કરે, અન્ય બીજું કોંઈ કરી જતું હોય. એવા જ એફટ તો પછી ને, એવું થાય કે સાયદ. એ જગ્યા પર, હું ખોટી છું, અથવા એ કામ હું નહી કરી શકતી માટે એ બીજું બધું. બીજું કોઈ વ્યક્તિ આવીને પૂરું કરી જાય છે. માનો તમે કીધું એમાં ગર્લ્સ છે, પણ ગર્લ્સને વિરુદ્ધ બીજું કઈક હોય. એ તમારી બધી જરૂરિયાત પૂરી કરી દે, અથવા જે એને પૂરું કરવું હોય, એની પહેલાં જ બીજું કંઈ પૂરું કરી દે. તો એ નહી થાય કે, કદાચ હું પાછળ પડી જો મારી પાસે પડ હોત પૈસા. તો હું સાહેર વહેલી યા કામ કરી શકે.
શું મિત્ર તમે ઉમર અ પણ લાવી શકે?
ના લાવે, ઉંમર તો કઈ ફર ના પડે. કારણ કે, હાલ જોવા જઈએ તો, મિત્ર ગમે તે બની શકે. આપણા કરતા મોતા પણ અને આપણા કરતા નાના પણ.
તમ કે ધારો કે, તમે વીસ વર્ષ ના છો, અને એસી વર્ષના કોઈ કાકા છોડતા મિત્ર બની શકો.
હા બની શકે, જેમ કરીને આપણા દાદા છે, મતલબ કે, દાદા આપણા મોતા હોય. અને આપણે છે, નાના તો આપણે દાદા સાથે પણ એક મિત્ર તરીકે રહીએ છીએ. કારણ કે, આપણે દાદા સાથે બધી વાતચીત કરી શકીએ છીએ, શું બધું કરી હી શકીએ છીએ. દાદા એમના સુખલુખ કહી શકે તો, એ પણ આપણા દાદા એક મિત્ર જ છે, તો એ મતલબ કે, ઉંમર ન ફસલો તો ના જ ચાલે. શું?
બરાબર.
તમે શું માનો?
શકે. ચોત્રીસ વર્ષનો છોકરો હોય ને, ચોવીસ વર્ષની છોકરી હોય તે, મિત્રો બની જ શકે.
હા, બને જ એ આપણા પર છે કે, આપણે શું કયા ડાયરેક્શનથી રાખવું છે? કે આપણે એને મિત્ર રાખવું છે કે, શું રાખવું? શું નહીં? એ આપણા પર છે, આપણે કોઈ મોટી ઉંમર વાળાને અમુકને ફ્રેન્ડ બનાવીએ છેએ નથી બનાવતા. આપડી જુના મિત્ર હોય છે. તે લોકોને પણ આપણે મીટર કેટલાક નથી બનાવતા, આપણી એજના હોય છતાંય તો એ રીતનું. હવે મારો પ્રશ્ન છે તમને. કે એક દિવસ ઇન્ટરનેટ બંધ થઈ જાય તો, તમે શું કરો?
મને તો બહુ જ સારું લાગે છે.
બરાબર.
મસ્ત બુક લઉ અનેપછી બુકો મારી પાસે બધી બઉ છે, અને મને વાંચવાનો બહુ શોખ છે. પરંતુ ફોન બંધ થઇ જાય તો, વાંચવાનું મને ગમે. હું વર્ગમાં જાઉં તો એકવીસ દિવસ એમાં જ રહું છું.
બરોબર.
હવે ટ્યુશનમાં જવાના તમે કે પછી કેવી કરવાના?
ના અમારા અત્યારે ટ્યુશન ક્લાસ વાળા આવશે જ બધા પણ હાલ એવું છે કે હજી વરસાદ પડેસે તો કદાચ કોઈ ગુલ્લી મારડે તો.
અચ્છા તો પછી તમે કરશો કે મેં કરું હવે?
હા એ હું તમને કહું પછી જાણ કરું.
અચ્છા તો તમે કરો છો હમણાં કે પછી?
થઈ ગઈ છે, આપણી મિનત થઈ ગઈ છે હાલ.
અગિયાર પચીસ થઇ ગઈ છે.
સું?
અગિયાર પચી થઇ ગઈ છે.
બરાબર, હ હ તો વાંધો નહી આપણે મૂકીએ.
ચાલ.
હા.
બોલો બીજું તમે?